હેલો.
જીજા આપ ફ્રી થાય.
હા, બોલો ને.
હા, શું કર્યું આજે આખો દિવસ ઓફિસ ગયા હતા.
હા.
હા.
હા ગયા હતા ને.
હ હ શ સારું છે તમારો ઓફિસ વર્ક.
હા, સારું છે. તમારું કેવુંક તમે?
બસ અમારુ ચાલ્યા કર સારું છે હમણાં હવે પિકઅપ બગડી જાય ગાડી.
અચ્છા અચ્છા સારું કેવાય તો તો.
હા, હવે બસની ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું ચાલુ કરવાનું છે જોડે.
અચ્છા અચ્છા. એમાં કેવું હોય તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં થોડીક માહિતી આપી શકશો તમે.
એમ ઇનપોટ એક્સપર્ટમાં પેલા તો બઉુ ડોક્યુમેન્ટ હેરવાના આવે છે.
અચ્છા.
એ બધા રેકોર્ડ હેરાઈ જાય પછી માલ તમને ઇનપોર્ટ એક્સપોર્ટ કરવાનો છે. વધારે પૂરતો આપડે ઈન્ડિયામાં તો. ઇમ્પોર્ટ તમાને કરે છે આપણે ફાર્મમાં જઈ એમ તો એક્સપોર્ટ કરીએ આપેડે.
અચ્છા અચ્છા બાકી તો ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં તો. કેવું હોય છે કે હવે વાડી વાળા હોય છે ઈ બી આપડો માલ જેનો હોય છે ઈ બી એ કોટ જ કર્યો કેહેવાય ને બારે દિલ્હી કે ત્યાં જાય છે તો.
દિલ્હી કે જાય ને એક્સપોર્ટ નો કેવાય.
પણ એ તો એમ બોલી તો આવ એમ શકી ને આપે એમ આપ્યો છે એમ.
તમે જે કહો છો એ આપડે ફાર્મમાંથી બધ દિલ્લી મૂકે છે. આઝાદ મંડી કરીને છે ત્યાં બહુ મોટી મંડી છે દાડંગની.
હા, તો એ છે ને એ તો આપડે એક્સપોર્ટ કર્યું જ કેહેવાય ને અહિયાં થી.
એક્સપોર્ટ કેને કવાય કે જે આપણે ઇન્ડિયા થી બારે મૂકીને એનેક્સપોર્ટ કહેવાય. હા, આપડે નેશન ટુ નેશન ના અંદર. હા, તો એને એક્સપોર્ટ ના કેવાય.
તમારો પાછે બહુ અવાજ આવે છે થોડો એને હા.
હા, એઈ શું કે? ઇન્ડ ટુ ઇન્ડિયા હો તો, એ એક્સપોર્ટ ના કેવાય. દિલ્હીમાં બધા ખેડૂત લગભગ જેનો માલ. બીજી કે ના વે
હા, એ તમારી વાત સાચી છે કે, દિલ્હી મુકતા હોય છે. તો એ કેટલું રિસ્કી હોય છે, એમ દિલ્હી માલ મૂકતા હોય છે, કેમ કે અહિયાં થી તો કોઈ કઈ ખબર ના હોય. કે આપને જાણ ભી ના હોય કે, એ આપણો માલ ક્યાં જશે? કોના હાથમાં જશે? જ્યાં ત્યાં આમ જાય છે, પછી આપને ઓપ્શન થાય છે. તો પછી આપને ચિઠ્ઠી આવે છે, પછી આપને ખબર પડે છે. કે આપડા આટલામાં પૈસા મળ્યા કે, આટલું છે, તો કેટલું રિસ્કી છે.
ના એનામાં રિકક્ષ તો નથી, એમાં તો બધું ખેડૂત કરે છે, આપડે બધા વેપારીઓ હોય છે, એ બધા ઓળખતા જ છે, એ માલ મુક એટલે એ ભરોસો વાળા છ હોય, કેટલા વર્ષોથી મોકલતા એટલે.
એ તો છે કે, તમે ભરોસા વાળા હોય, એવું કહી શકી, ક્યારેક તો એવું રિસ્ બી બની શકે છે ને, અહિયાં થી આમ સમજી લો, કે ટ્રક ભરાઈને જાય છે. એ ટ્રક નું નક્કી ના હોય, કંઈ બી. રસ્તામાં સંજોગો બની ભી શકે છે, તો તો એ તો આપડો માલ વેસ્ટ જાય છે ને, કેમ કે એના તો આપને કોઈ પેમેન્ટ આવતું નથી.
એઈ તો અલગ વસ્તુ છે ને, કે આમ કે રસ્તામાં કયા પણ થાય, બાકી તમે જે માલ મૂકો છો. એ તમા આગળ આમાં તમે જે માલ ને મૂકો છો, વેપારી ની એ લીગલ કંપની જોડે. તમારે લીગલ કંપની મોકલતા હોય, તો એ પછી તમને સાર જે ભાવ આવે એ પ્રમાણે તમને. પેમેન્ટ તો કરી જ આપે.
અચ્છા, અચ્છા, તો તો સારું છે. બાકી તો રિસ્ક હોય તો. આપડો માલ બી જાય છે, અને આપને કોઈ પેમેન્ટ નથી આવતું ને. જે આપે એ ખર્ચો કરી છે, તો એ ખર્ચો ક્યાંથી કાઢવો ને, એવું બધી સમસ્યા બી ઉભી. થાય શકે છે.
હા, એ દિલ્હીમાં તો એમ વાંધો ના આવે. બાકી ત્યાં માલ રોજ નો હજારો ટન માલ વેચાય છે, ત્યાં.
હા, એ તો હશે કે, કેમ કે એ તો મોટું છે, હમણાં. મેં તમે જેમ જણાવ્યું કે, ત્યાં બધા ખેડૂતો માલ મુ છે. અને બધા કરે છે, તો ટ્રસ્ટેબલ જ હશે, વિશ્વાસેબલ જ હશે.
એ ત્યાં બધો સારો માલ તો બધો ત્યાંથી વેપારીઓ જે હોય, એ બધા એક્સપોર્ટ કરે. અને જે નબળો માલ હોય કે, મીડિયમ હોય. એનો પછી જ્યુસ બને છે, દાડમનો ને એવી રીતે હોય છે.
હા, એ કેમ કે, અને એવું તમે કીધું કે, જે દિલ્હી થી તો એક્સપોર્ટ જ થતો હશે ને માલ.
હા, એ વધારે પૂરતો સારો માલ એક્સપોર્ટ કરે આપ, તો ઇન્ડિયામાં વેચીએ, તો સારું, એવું હ. બાકી ના વેચાય તો એક્સપોર્ટ કરે, સારો માલ હો બઉ તો. કેમ કે, એક્સપોર્ટમાં તો સાર માલ જ જોઈએ, બરેને કું ભાવ ના આપે, એનેમાં રિજેક થાય.
હા, હા.
રિજેક્ટ થાય, તો રિજેક્ટ થાય તોરી ફ્રૂટ આઈટમ એવી છે કે પોહોચાડે, તો પછી એમાં વેચાઈ જાય, તો સારુંને, પાછો આવે, તો જ બીગળડી જાય છે. ત તમને ખ્યાલ જ હશે કે, હમણા ઈન્ડિયામાં. ભરીને મેંગો ગયા તા, બધા બરે જપ, ત્યાં રિજેક કર્યા.
અચ્છા, બાકી મારું તો એવું કેવું છે કે, આટલા બધા ખેડૂતો છે. તો આટલા બધા દાળમુખ કરે છે, તો પછી ઈ દાડમ આવડે, આટલા બધા ન શું કરતા હશે? એક્સપોર્ટ કરી કરીને બી કેટ. કેટલા માણસો? લે દાડમ.
ના એ એક્સપોર્ટ થાય વધારે થાય છે, એ ખપત જેટલી છે ને. કારણ કે દાણા મસ્ત એવી છે કે, આખા વર્ષમાં બારેમાસ ચાલે છે.
હા, એ તો મારી વાત સાચી. પણ હા, હું બી જ કેવા માંગુ છું કે, બારેમાસ ચાલતી હોય. તો બી આટલું બધું એનું છે, બજટ ને, એવું બધું. તો એક શું કામ યુઝ સેમાં થતું હશે દાડમ
દાડમ તો વસ્તુ એવી છે કે જે બધાને ભાવે છે એ જૂસ બહું મજા આવે પીવાની એ આ ઓલ ઓવર વર્લ્ડ ને કે બિલિટી ઘણી છે બીજા ફ્રૂટસ કરતા કે આટલા દિવસ રહી શકે બીજા બધા કેવા હોય કે કોક બધાના ના હોય કે બે ત્રણ દિવસમાં ખાવા પડે અને કોલ્ડ સ્ટોરેજમાં નાખી દે પંદર વીસ થી નીકળી જાય ને એટલે એટલે ગમે ગમે ત્યાં એનું સેલ ગમે તેને થઈ જાય છે.
હા એ તો તમારી વાત સાચી છે કે એ સેલ થઈ જ જાય છે. બાકી તો કામ મારા ખ્યાલથી તો દાળમનું કામ થતું હશે કોઈ દવાઓ રીતે ઉપયોગ થતું હશે કે મે બી કોઈ વાઈનમાં પૈકી ઉપયોગ કરી શકતા હોય જે ખરાબ દાળમ હોય એને શુ કાવીને કે એવું કઈક હશે નકકો તો આટલા બધા દાડમ કેમ ખાય લોકો કેટલા ખાય ખાઈ ખાયને કેમ કે આવડા બધા ખેડૂત તો ઓલ ઓવર વર્લ્ડ કરતા જ હોશે ને દાડમ ને ઈ
હા છે એ અલગ અલગ મેડિસિનમાં કદાચ વપરાતા હશે વાઈન એમાં ગ્રેપ્સ થાય છે ગ્રેપ્સ ની ખપત હોય છે વાઇન ગ્રેપ્સ ની બને છે.
અચ્છા અચ્છા એટલે એ દાળમ નો બી બીજો ક્યાંક ઉપયોગ હશે એટલે જ આટલી બધી એની મંડીઓ બને છે અને એટલા બધા એક્સપોર્ટ થાય છે એટલે એનો કાંક તો હશે કે વિદેશ જ બધો માલ એક્સપોર્ટ ઘણો બધો થાય છે કેમ નહી તો વિદેશમાં તો ઘણા બધા એનઆરઆઈપી તો લેતા ના ભી હોય કેમ કે એ લોકોને ના ભી સૂટ થતું હોય ના ભાવતા હોય તો ક્યાંક બીજી બી માલ નું થતું હશે એનો ઉપયોગ
ના દાડમ ની ખપત બહુ છે દાડમ ને તો એવી છે તમે અહિયાં થી એમ ટેકનોલોજી એવી છે કે નવા નવા મશીન આવે છે દાડણમાં તમ એકદમ નીકાળી ફોલીને તમે આપોતો પેક કરીને તો બારે એક કિલાના તો પંદરસો અઢારસો રૂપિયા છે બારે ના માણસો કેમ કેને છોલવાની મજા ના આવી ત્યારે ખાવા ખપે રૂપિયા સ્પેન્ડ કરે ત્યાં તમે ડાયરેક્ટ જો અહીયાંથી મશીનમાં ફોલીને તમે આપો પેક કરીને સારી રીતે પેકેજિંગ સારી હોય ક્વોલિટી ને તો ઉમાંથી ડાયરેક્ટ માલ પરચેસ કરે ત્યારે ખાવા થાય એટલે એનો ભાવ બહુ વધારે મળે છે એવું એવી રીતે હોય છે બારે તો
એટલે એ દાડમ ને તો ફોલી ને તમ જેમ કીધું તો એ લોકો ફ્રોઝન કરતા હશે ને દાડમ ને તો જ સારા રહી શકે ને નકતો બગડી જાય ને
હા એ બારે જે માલ એક્સપોર્ટ થતો તો એ બધા કોલ્ડ સ્ટોરેજમાં ડેક્સપોર્ટ થતો હોય કેમ એને સારી ક્વલિટી મેઇન્ટેન થાય આમ તો પછ બફાઈ જાય અંદર ગરમી લાગે તો તો માલ અંદર મજા ના આવે અંદરનો જે રસ હોય એ બધો ચુવાઈ જાય અને મજા ના આવે ખાવામાં ટેસ્ટ ના આવે
હા એ તમારી વાત સાચી છે કે ટેસ્ટ બધો ખરાબ થઈ જાય છે દાડમ કાળુ પડી જાય છે દાગ લાગે જાય છે ને
હા એટલે જ ઈ શું બારે બધા માણસોને પૈસા બધા સ્પેન્ડ કરે છે. પણ એ જેટલું હાર્ડવર્ક ઓછું હોય એટલું સારું રે ને એના પ્રમાણે એવું છે. આપડે ઈન્ડિયા માં એનું એવું ના હોય ઈન્ડિયા માં આપડે કેતા ઈને સેમ ટુ સેમ પ્રોસેસ કરી તો અયા ચાલે
હા એ તો તમારી વાત સાચી છે કે બાકી તો હું એવું કઉ છું કે આમ જોવા જઈએ તો દારમ ને જેમ તમે કીધું કે પંદરસો રૂપે કિલો ને એટલું વેચાય છે. તો એટલા ખેડૂતોને ભાવ કેમ નથી મળતા ખેડૂતોને આપે હવે જોવા જઈ તો એક નાની દાગી હશે ને દાળમાં તો બી પેકર જે આવે છે એ કાટતા આવશે કે નહી આ ખરાબ છે આ નહી ખરાબ છે. તો આમ સામે આટલા ભાવ કેમ મળે છે?
એ તો એવું જોય ને સારો માલ એનું ક્વોલિટી ભાવ મળે છે બાકી તો ખેડૂતને તો ખાલી દાારમ ની વાત નઈ કરી આપડે બધી ઓવર ઓલ જોઈ બધા આમાં બીજા ઓછા જ મળે છે ગમે વસ્તુમાં જોઈએ આપડે તો
હા એજ ખેડૂતોને તો બહુ ઓછું રેટિંગ મળે છે ભાવ ઓછા મળે છે બાકી તો હવે જોવા જઈએ તો કેટલા બધા દવાઓ ના કેટલા કોષ ઘણા બધા થઈ જાય છે કોઈ ખેડૂત ન ખર્ચો બી નથી નીકળી શકતો કે દવાઓ ના કોષ ઘણા થઈ જાય છે અને એટલા સામે ભાવ મળતા નથી
એ તો છે એમ કેમ કે આ સાલ બધા ના દાડમના ભાવ બહ સારા રહ્યા એટલે આ ફેરે બધા ખેડૂત ને સારું રે જેનો માલ હતો એનો બાકી તો પછી કઈક માલ નો થાયને જે ખર્ચો થઈ જાય છે દવાઓના બો થાય છે અને ગાડમનો ખર્ચો જ બો છે એ જો આવે એક પછી બો આગળ બો બધો વધી જશે કોસ્ટ
હા એ તો તમારી વાત સાચી જ છે કે દાારમનો દવાનો ખર્ચો બો છે કેમ કે દારમ એવું એક ફળ છે કે જેને નાના બાળકોને કેમ આપે મોટા થ ઉછેરતા હોય એ રીતના આપમને એકી છોડને ઉછેરવું પડે છે અને એનો કોસ્ટ બો હાઈ હોય છે તો આપને દવાઓ એવી નેચરલ વાળી યુઝ કરવી જોઈએ જેનાથી દાડમ બી સારા હોય ને હોય દવા વગરના અને આપડા સ્વાસ્થ્ય માટે બી સારા હોય છે
નેચરલ તો ગમે પાક હોય નેચરલી ઓર્ગેનિક જેમ ફાર્મિંગ ચાલુ છે એમાં એવી હજી કોઈ પણ દવા નથી આવી કે જે ખડ ને જે થાય છે ને ઓર્ગેનિક દવા એને મારી શકે એટલે ગમે કોઈ પણ પાક હોય એનો સો ટ ઓર્ગેનિક તો ના સઈ શકે કાતો મજૂરી વર્તા તો ખંડ ને નીકળી શકે એટલે ઓર્ગેનિક તો બો મુશ્કેલ છે
બાકી તો દાડમ ના આ એક તો હવે આપણી ઋતુ નુ જ ખબર નથી ને કેવી રીતના કઈ ઋતુ આવે છે ક્યારેક તો વરસાદ આવી જાય છે હવે દારમ ના આપે ફૂલ જયારે આવે છે અને વરસાદના લીધે તે ખરી જાય છે તો પાક વિ નથી થઈ શકતો ને સારો
હા એ તો એવું જો ને એ ભાઈ વરસાદ આવયો તો ફૂલ બધા ખાઈ જાય ને કદાચ હોય તો એ ફૂગ લાગી જાય ને એટલે મેઇન્ટેન કરવાનું બો ઓ આવે છે ફંગી સાહેબ ની દવા આપવી પડે એટલે ઈ તો આપવી જ પડે ગમે એમ કરો
હા ક્યારેક તો દવાઓ ના લીધે પણ નથી આવી શકતા ફળો
હા એટલે ઈ મેન્ટેન તો કરવાની જો બો
હા ઠીક છે ચલો પછી વાત કરું હા